છો હલો હેલો
હેલો સુરજ ભાઈ કેમ છો
મજામાં મજામાં આજનું ટોપિક શું છે સોનું બેેન
અ તમને બતાવો શાના ઉપર વાત કરવાના છો તમે
હા મેં તો યુઝિંગ ટીવી વર્સેિસ વોચિંગ ટીવીી વર્સેિસ યુઝિંગ મોબાઈલ ફોન
ઓકે સારું સારું ટોપિક લીધું છે તમે શું કેવાનું છે તમારું
આપડે ડિસએડવાન્ટેજ અને એડવાન્ટેજ પર વાત કરીએ
ઓકે સારું તો તમે કયા ટોપિક લાવ છો
મેં તો મોબાઈલ ફોન લઈ છું
હમ તો ચાલો ને મેં વોચિંગ ટીવી લઈ લઉં
હમ બોલો ને તમારું એું વિચાર છે
જો મારું તો એવું કેવાનું છે કે આપડે ટીવી જોઈએ તો પરિવાર સાથે બેસીને એકઠ્ઠે મનોરંજન થી જોઈ શકે છે હ
હમ હમ
હમ
આપડા ફોન તો પોતે ઇસ્માલ કરી શકે આ બધું ફોનમાં તમારે ટીવી જોવાનું તો જરૂરત નથી મારી સા થી તો લેકિન
અ લેકિન તો પન તમારી પ્રમાણે તો વાત સારી જ છે તમારી
હમ.
લેકિન ફોનમાં બધું સિસ્ટમ તો આવી ગયુ છે તમે કોલ કરી શકો ટીવી જોઈ શકો તમે ગ્રુપ ચેટ કરી શકો વિડીયો કોલ કરી શકો
હા એ વાત તો તમારી સાચી પણ તમે જોઓ આજનો ટેકનોલોજી નો તો હવે તમે તમારું મોબાઈલ ફોન ને અ તમારા ટીવી થી કનેક્ટ કરીને ત્યાં પણ મોટા સ્ક્રીન જોઈ શકો છો. કે મારું ફોન માં શું છે. કે તમે એકલા જ જોઈ શકો એનું સ્ક્રીન પણ નાનું હોય ને એ એના ફોનમાં થઈ નીકળતા રેઝ ને છે ને આપડા આંખોને ખરાબ કરે છે જેના લીધે તમે જોઈ શકો છો કે નાના નાના બાળકોને પણ આજના સમયમાં ચશમો આવી ગયો છે. ને ટીવી માં એવું કે તમે આટલું બધું હોતું નથી તમે દૂરથી પણ જોઈ શકો છો અને મોટા સ્ક્રીન પર પર અને એક તમે તમારા પરિવાર સાથે જોડે કે બધા જેટલા મેમ્બર્સ ને જોવું હોય એ એકસાથ બેઠીને જોઈ શકે છે. મોબાઈલ ફોન ન આવું સિસ્ટમ નથી.
હમ આ તો વાત તો તમારી હાચી છે.
હમ અને બધે જોડે મોબાઈલ ફોન લઈ લઈને બેસી જાય તો કેટલો કેવોસ થઈ જાય કેટલો અવાજ થાય
કેની છે ભપલ. હમ આ પણ તો તમારી વાત સાચી છે.
હમ.
લેકિન ફોનમાં તો મારા સાથ તી મેં ફોન જારે પણ વાપરું તો પેલા ટાઈમ લિમિટ સે કરીને વાપરુ અને સ્ક્રીન ગાર્ડ યુઝ કરીને વાપર અને પેલા એક યુવી ર પેલા એક લેન્સ આવે એ વા અ યુઝ કરીને વાપરો અને વાત કરો તો એમથી તો મને કઈ હાર્મફુલ અને પેલા નુકસાન નથી.
હ તમારી વાત તો સાચી છે પણ એ બધું યુવી રેઝ વાળું ને એ સ્ક્રીનગાર્ડ તો તમારા ફોન ના પ્રોટેક્શન માટે હોય છે. સ્ક્રીન ગાર્ડ થી તમારું આંખો નું કોઈ લેવો દેવું નથી. યુવી રેઝ વાળું ઘણા ફોનમાં છે ને ઘણા ફોનમાં નથી. ઘણા મોંઘા ફોનમાં એ બધું છે પણ જે લોકો પાસે એન્ડ્રોઈડ ફોન છે એનું શું એમાં તો એ ફીચર નથી આવ્યું
એ તો એમનું નુકસાન છે ભાઈ આઈફોનમાં શિફ્ટ થાવ જોઈએ એમને
હા પણ ઘણા લોકો તો એટલી બચત ના હોય તો ફે શું કરવાનું
ક્યાદી બેેન તમે થોડુંક સ્લો અને લાંબો બોલશો મને તમારી અવાજ વચ્ચે વચ્ચે ને થોડુંક ફાસ્ટ તમે જયા કરો.
હા હા કેમ નહી બરોબર બરોબર
હમ તો તમે શું કેતા હતા.
એ કે તમે કીધું કે લોકોને આઈફોન ઉપર શિફ્ટ થવું જોઈએ પણ ઘણા લોકો થોડુંક મિડલ ક્લાસ ના હોય છે તો એ લોકો એન્ડ્રોઈડ વાપરે છે. - તો એમાં એવું ફીચર ના હોય. -
ના તમે આ ખોટું બોલું. - આ વાત આ વાત ખોટું છે જો ટીવી તમે જો તો ટીવી માંથી પણ તો હાર્મફુલ રેઝ આવે ને જે નાલા બાલાક એ નાના બાળક હોય એ ટીવી બેસીને જોતા છે. - તો એમનો આંખ પર પેલું યુવી રેસ તો પડે. - તો એમને આાખ ની પણ પ્રોબ્લેમ આવે ને નાના વાલા એટલે પાંચ થી દસ વર્ષ ના નાના નાના છોકરા
હા એ તો તમારી વાત સાચી છે. - પણ આપ આપણો ફોન જેટલો આપણો નજદીક હોય છે એટલા એટલા નજીક આપડો ટીવી નહી હોતો. - તો એ એમાં ડિફરન્સ થાય જાય છે. -
અચ્છા. -
હમ
હ લેકીન ટીવી ના શું છે એક એક વખત સ્ટાર્ટ કર્યુ તો જે મોટા માણસો તો એ તો પેલા વાપરી જોઈને હટી જાય લેકન જે નાલા બાળક છે એ સ્ટાર્ટ કરે તો એક બે ત્રણ ચાર કલાક જોતા જ રહે. -
તો. -
પોતે જ્યારે મેં પોતે જયારે નાનો હતો. - ત્યારે પણ મેં પણ આજ કરતો હતો અને માર પેલું આંખ ન થોડુંક પ્રોબ્લેમ થઈ ગયો હતો. - પછી તો ઠીક થઈ ગયું કેમ કે મેં થોડુંક ટીવી જોવાનું ચો કરી દીધો. -
હા તો નાલા વાલા ક તમે મોબાઈલ આપો તો એ પણ ત્રણ ચાર પાંચ કલાક નીકળી જ દે એ તો આપણા ઉપર છે કે આપણો સ્વીચ ઉપર હોય તો એ સારું કેહેવાય કે તમારું તમે ટીવી નું સ્વિચ ઉપર લગ લાવું હોય તો નાલું બાળક પોહોંચી નહી શકતો અને એને પછી તમારું બચત થઈ જાય છે
હ સીમ આફ ના ઓન એ સ પા એ ઓકે હા હા હા વાત સાંભળું તમારે
હમ
તો તમે શું કેવ
અને મારું ફોન માટે એવું કેવાનું છે કે આપડું બાળક ફોનમાં શું જોય છે કયો એપ વાપરે છે એ આપડે ખબર નહ હોય આપડે બાળકને આગર ફોન આપે છે ના તો આપડ જોડે જોઈ શકીએ છેી કે બાળક શું જોય છે એ એમનું મહત્વપૂર્ણ છે કે નહી છે
કો કો પે કોાસ નથી કત ભસ કરતી નહી કછ કરું હમ તમારું ફર્સ્ટ સેમ છે આ
સૂરજભાઈ
એ વાાગ પેલા અ પેલા ફેન્ડ કોલેજ ફ્રેન્ડ છે ને ગુજરાતી વાડો તો થોડુંક મારું ગુજરાતી કાચું છે. તો ચલા એન કરતાં ઠીક હે ઉસકે આપ કોલ કરોગે ના ગુજરાતી ફ્રેન્ડ કે નંબર ખાલી ડાયલ કરોગે ના અ એરો કે ક્લિક કર દોગે તો કોલ જાને લગેગા
અને સાંભળો મોબાઈલ મા. એવું છે ને કે તમારી સાથે ફેક પણ
પણ થઈ જાય છે તમારી સાથે ક્યારેક ક્યારેક છે ને હફ.
હમ તો આપણે એકે
ફેક આઈડી કો બના લે અ સ્કેમ પણ કરતા રે. ટીવીમાં એવું નથી એવું બધી મોટા સ્ક્રીનમાં તમે એક સાથ બેસીને જોઈ શકો છો મોબાઈલ નો સ્કેમ કે ફેક થતો જ નહી.
હા ખ્યાતિ બેેન.
હમ.
તમે આગળ બોલતે રહો ને થોડુંક ચાલુ રાખો ને મે કોલ પર વાત કરું. તમે ટોપિક ને વાત બોલતે બોલતે રહો.
હ
કુછ આયા.
આવા તો. મોબાઈલ ફોનનો પેગ સ્કેન એ બધું થતો જ નથી. હમ તમે જો એકસાથ પરિવારમાં એકઠા થઈને પ્રેમ ભાવ જોઈ શકો છો શકો છો ક્રિકેટ જોઈ શકો છો કોઈ મૂવી હોય તો. મસ્ત મહેફિલ જમાવીને થિયેટર જેવું મૂવી જોઈ શકો છો મોટા સ્ક્રીને તમારા.
હ
મોબાઈલમાં એવું થોડી જ થાય છે. મોબાઈલમાં નાનું સ્ક્રીનો છે એમ તમે એકલા જ ને જોવાનું મગજ મારી થાય તમારા સાથ ના અપારે. શું જોવાનું મળે હ તમારી વાત. સાચી છે કે મોબાઈલ નો જમા. આજના જમાનેમાં મોબાઈલ
હ પૂજા ના.
પણ હોઈએ તો કોઈને કોલ કરી દઈ શકે છે ને. આપણું લોકેશન મોકલી શકે છે.
રફરેસ યા કસ નામ લ દને
એક જગ્યા તી.
ઈસમે રેફરન્સ પૂછેગ તો ઈસકા નામ બોલના
આ ફોન ની વસ્તુ છે જે. ને આપણા ફ્રેન્ડ જોડે જો ટીવીમાં એવું પણ છે કે તમે કોઈ કેસિડ હોય કે.
અ. હા
તો ચલા હોય છે જે બધને જોવાનુ
હ
એક વા મોબાઈલ
હા તમારી વાત સાચી છે મોબાઈલ અને
એ ના કરતા ટીવી માં સેટ કરી દો દ દ જોઈ લે પછી કોઈ તું આપ જ એ એમ એમ જગ્યા